હા કેમ છું.
મજામાં તમે.
તમે કેમ છો?
મજામાં છું પણ
હા અમે પણ મજામાં છે.
હલો.
હા બોલો
હા.
આજ અમે આપણે આપણે ખાવાની આપણી રેસીપી બનાવી ને એના માટે તમારાથી વાત કરી કરવાની હતીથી.
બોલો પછી
ખબર છેને તમાને આપણે તમે કેસર કેસર કેરી કોઈ દાડ જોઈ છે.
હા જોઈ છે ખાધી છે.
ગરમીની સિઝનમાં કેટલી બધી આપ તમામ કઈ કેરી ગમે છે.
કેસર જ
કેટલી બધી કેરી નુ નામ આવે છે ને લેકિન કેસર કેરી જેવી કોઈ કેરી જ નહીં આપણે.
હા.
હાચી વાત કે નહી. આ પેલી કેરી કેવી કેરી કઈ ત આપે ગરમી ના જ જન્મિસ આવે છે. હેલો. હેલો હા પેલી આ ગરમી ના સિઝન મે બહુ આવે છે કે નહીં ને એનાથી પણ કેટલી બધી વસ્તુઓ બને તને ખબર છે. માર્કેટ મે આપણે કેરીની કેટલી બધી વસ્તુઓ બણતી હશે.
બરાબર.
આ પણ લોકોને બહુ ગમે છે. એનો રસ બી બહુ સારો છે કેસર કેરીનો હાચી વાત સ કે નહી.
અને સ્વાદ પણ બહુ આપે છે. કેસર કેરી.
સ્વાદ પણ બહુ આપે છે ને ઘણા માણસ તો એવું કરે બધી કેરી કેસર કેરી આપણે દસ મણ બીસ મણ લાં આપણે ઘેર લાઈન કાઢીને મતલબ ફ્રીજમાં કોતલા ભરેને મૂકી દે. આપણે બાર મહિના ખાઈએ ને તો પણ ણ કેરીને કશું બગડીશ નહીં.
હા બરાબર.
ખબર છે ને ને કેરીનો આપણે કેસર કેરીનો જ્યુસ બી કાઢેને મૂકે એનાથી એનાથી એક પોલીસથીન થેલી આવે એના કેરી માટે જ આવે આ
હમ ક્યારે પણ ખાઈ શકે કેરી ના મળે તો રસ બનાવેલો પણ ખાઈ શકે
હાચી વા છે આ પેલું આપણે જેવો તાજો ર આપણે જેમ તાજો રસ બનાય ને ઓ એક બહુ સારું કહેવાય ઓ સ્વાદ સારું આવે એનો
ના બરાબર
આપણે કાઢી ને મૂકીએ ને પછી દસ દિવસ માટે મહિના પછી ખાઈએ ને તો એનું સ્વાદ અલગ કય
હા બરાબર તાજી કેરી ન સ્વાદ અલગ અને તે કાઢેલો રસનો સ્વાદ અલગ એ અલગ અલગ અને કલર પણ અલગ અલગ જોવા મળે આપડી
હાચી વાત હૈ
કેસરી કલર હોય પછી જરાક એનો લાઈટ કલર થઈ જાય
આચી પાચી વાત હૈ બાકી આપણે તુરંત અને આપણે મૂકીને બી ખાય તો આમ શરીર માટે નુકસાન છે
હા બરાબર
હાચી વાચ નહી
હા
આપણે તુરંત કાળીને ખાઈએ ને તો શરીરમાં નુકસાન નહી સારું કહેવાય ને ઘણા માણસ કેટલી કેસર કેરી કેવી મીઠી છે તો ઘણા માણસને ડાયબિટીઝ બી વધી જાય
હા બરાબર
હાચી વાત તો કે નઈ
ડાયાબિટીસ વાળાઓને તો ખાવું ન જોઈએ કેરી એવું
તો ડાયબિ ટી ભરાતા આપણાથી પણ વધારે ખાય છે અનેને એને મીઠી વસ્તુ બહુ ભાવતી હોય બહુ સારી લાગે છે
અચછી બરાબર
તો પેલા શું કરતાય બધા રસ ખા ખા ખા પછી દવાખાના જાય તો ગોળી તો ગળવાની જ છે તો ડાક્ટર પૂછેમ કે શું ખાધું હતું તો કે અમે કે રસ ખાધું હતું તો તમારે ડાયાબિટીસ તો છે તો શેના માટે ખાાવ તમે તો પેલા શું કે મ તો બહુ સારું લાગે હા હજી વાત કે નં ડાયાબિટીસ હોવે તો બી પણ રસ ખાવાનું ઓર કેરી ખાવાની
હમ વરસ માં આવે એટલે ખઉું જ પડે એવું કે વારી
હાચી વાને પેલે કેસર કેરી એવી જ આવે બધાને ગમી જાય આમ તો બઉ તોતા કેરી આવે લંગડા કેરી આવે મેવાડની કેરી આવે છે કેટલી જાતની કેરી આવે છે
પણ એ બેસ્ટમ બેસ્ટ કેસર કેરી સિવાય રસન ના નહી એવું કહેવાય
હાચી વાત ને કેસર કેરી તો બહુ ગુજરાતમાં બહુ પાકે છે
હા
આ કેસર કે્યારે ગુજરાતનો જ ફેમસ કહેવાય
અને સસ્તી પણ એ બાજુ જ મળે અ તો બધી મોંઘી મળે ના તો બાર માં જ બ મોઘી મળે તો પછી તો વાત જ નઈ ને ગામડાઓમાં કરવાનું,
સાચી વાત હે ગામડામાં તો આપણે કેસર કેવી જેવી કેરીજ ના મળે તો,
પછી અન વેચવા વાળા આવે તો હજુ માગી આપે,
હાચી વાત હે,
ખરીદે પણ નહી હજુ તા એના બાજુ વેચવા વાળા આવે તો જ ખરીદે કસુ જ નઈ પછી
હાચી વાત હે ના હવે તો ઘણી બધી સુવિધા છે તો બધા બહારથી ગુજરાતથી કેરી બધાના ઘેર મગાવીદે હવે તો મંગાવે છે ને કેટલી બધી સુવિધા છે આપણે ને પેલી ગુજરાતમાં શું છે? કિલ્લો બે કિલ્લા માટે મણ મણ મલ માટે દ્યા લે
પછી બરાબર
સાાચી વાત ને આપણે વાડી મે જઈએ. તો ડાયરેક્ટ આપણે મનના ઉપર જ વાત કરીએ, તો ઘણા માણસ બી પાંચ પાંચ મણ દસ દસ મણ લેતા હોય. આપણા જેવા હોવે તો આપણે જેવા તો કેટલી બધી લે યા દો માન
પછી હાચી જ વાત ને
તો ને મે પેલી નવી નવી નીકળે છે, તો મેગી ભી કેટલી હોવે
અને કેરી માંથી બધું કઈ કઈ બનાવે ને હજુ આમના તો
હાચી વાત હૈ, પી કેરી પેલી કા પાકે છે પેલી કેમિકલ ના અંદર કે તો ભી પછે પાકે છે ને આભી કેરી
હા, એક બે દિવસમાં પાકી જાય ને ઘરે લાવે તો પાકે નહી આપે લઈ ઈ કેરી કાચી અઠવાડિયું ભર રાખે તો એ પાકે નહીં અને એ લોકો કઈ લિક્વિડ રાખે એમાં પાકે
ઝાડ ઉપર પાકેલી આપણે ખાઈ ને ઓ આપણે શરીર માટે સારી કહેવાય.
હમ્મ, બરાબર
લેકીન હવે કોઈ ઝાડ ઉપર પકાતા જ ને બધી આમ વાડીને વાડી લઈલે તો બધા મણ મણ તન તન પાંચ પાંચ મણ વેચી કાઢે, તો બધા અમે શું કર બધાને કેમિકલ આપણે પેલા લેવા જઈએ ને તો પેલા માણસ બોલે આપણે. કેમિકલ ગાલેન તમે મૂકજો હે કે નહીં તો કેમિકલથી આ આજ આપણે, નઈ એ તો કાલ દિવસ આપણે મૂકીયે ને તો પરમ દિવસ કેરી પાકી જાય કેમિકલથી
હમ્મ
હાચી વાત હે કે નઈ
હા છે વાત
કેસર કેસર કેવી કેરીનો સ્વાદ એક અલગ જ છે ને, તો બધાને ગમી જાય, ના ખાવાને બી આપણે સારી કહેવાય.
બરાબર
હાચી વાત કે નહી,
હાચી વાત
ખાવાને ભી આ કેરી સારી કહેવાય મીઠી બી કેટલી હોય,
મીઠી પણ લાગે સ્વાદમાં સાક ખાટી એવી ના લાગે બીજી કેરીઓ ખાટી લાગે એનામાં વધારે શાક કર એવું બધું દૂધ આઈસ્ક્રીમ એવું લાખવું પડે છે ને એમાં તો સ્વાદ આપે. શું છે કે ડાયરેક્ટ રસ કરીનેને ખાવો એવું છે.
હાચી વાત હે ઘણા માણસ આપણે કેરી નો રસ બનાવી તો પપીતા હો પપીતા ને બી બેકો બાર્ગ મિક્સર મે કરીને આપણે રસ ભેગું કરી દે
હા બરાબર
તો તો એનો બી સ્વાદ અલગ આવે આપડે કેસર કેરીનો ખાઈએ ને તો એનો સ્વાદ બહુ સારો આવે છે આપડે બાર બહાર આપણે માર્કેટમાં જઈએ તો પેલા જુસ કરતા હોય કે કેરીનો તો આપણે પીએ તોય એનો કેવો સ્વાદ આવે છે?
અલગ જ આવે
ઓ એ પેલા શું કરતા પપીતો નઈ હતો ઓ બધો મિક્સ કરે છે ને આપણે ઘેર કેસર કેરી નો કરીએ ને તો ઓ અલગ એનો ટેસ્ટ હારું કેવાય હાચી વાતહે કે નઈ હેલો
હેલો
હા એ તો બહાર નો ટેસ્ટ અલગ છે ને આપણે કેસર કેરી નો ટે અ જૂસ કરીએને તો એનો સ્વાદ અલગ આવે છે
હા અલગ અલગ જ બધું ને
હાચી વાત તો શું થાય કે બધાના માટે કેસર કેરી જ ગમે હે કે નહીં ને આપણે શરીર માટે બી સારી કહેવાય કેસર કેરી ભલે આપણે ઘણા માણસને કેરી કેરીના સીઝનમાં કેૅરી ખાયને તો એ લોકોગને ડાયબિટીઝ બી વધી જાય
હા બરાબર
તો પહેલાં શું કહેતા હશે કે આ તો છ આપણે વર્ષ મેં એક વાર આવે તો ખાવાની હોવે શું કરવાનું આપણે ગોળી ગલે વધારે રોજની એક ગોળી ગળીએ તો આપડે બે ગોળી ગળવાની લેકિન સાલ મેં એક બાર કેરી આવે તો મારે તો ખાવાની જ પડે એવું કહેતા હોય
થઉ જ પડે તો શરીર સારું છે બધા વિટામીન ની જરૂર હોય એવું કેધ
ને આપણે એવું બી કિસટ કેરી ખાઈએ નહીં તો આપણે ગરમ બી કર આપણા શરીરમાં ગરમી બી વધારે થાય
હમ
કેરી કેસર કેરી ખાઈએ ને તો આપણા શરીર માટે ગરમી બી થાય અંદર
હા બરાબર
હાચી વાત કે નહીં લકીને આપી શું છો છીએ આપણે સમજવા જઈએ તો એવું કહે કે સાલ મે એક વાર આવે તો આપણે ખાવાની જરૂરી હોય આપણો ભી મન થાય ને બધાને
પછી બરાબર
હાચી વાત હે કે નહી એના માટે કેસર કે બધાને ગમે
કેસર કેરી કેસર કેરીનો સ્વાદ જ અલગ હોવે એના માટે બધાને ગમી જા કેટલી બધી મીઠી કેરી આવે ને એના માટે અન બીજી આપડે તુતા કેરી આવેશે, તુતા કેરી આપણે કોઈ ગમ ચાર વધારે માણસ નહી ગન લેતા એને
હા
ગમે ત્યાં આપડે જઈએ ને તો બધા આમ જ કેય કેસર કેરી છે એના માટે કે ગમે તે જઈએ ને તો આપણે કેસ હાચી વાત તો કેસર કેરી સા આપણે લાવાની કેસર કરી બહુ સારી આવે આપડે ને શરીર માટે બી સારી કહેવાય એના માટે મને બહુ સારું લાગુ તમારી સાથે આજ વાત કરતા કીને મને બહુ મજા આઈ છે, પછે કરી
હમ્મ